કેમ છો?
મજામાં, તમે કેમ છો?
હું પણ મજામાં છું.
ઘરે બધા સારા છે.
હા, સારા છે, તમારે ત્યાં
અમારે સારા છે.
હમ્મ.
તમારા બાજુ વરસાદ છે?
હા અમારે બાજુ પણ ઘણો વરસાદ છે. આજના સમયમાં મોબાઈલ દરેક વ્યક્તિના જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. તમારા મતે મોબાઈલનો સૌથી મોટો ફાયદો શું છે?
મોબાઈલના ફાયદા છે અને ગેરફાયદાય છે. મોબાાઈલ જ્યારે સંકટ આવેને જરૂરી વાતચીત કરવી હોય ત્યારે કામ ન
હમ્મ. સૌથી મોટો ફાયદો એ છે કે આપણે દુનિયાના કોઈ પણ વ્યક્તિ સાથે તરત વાત કરી શકીએ છે. હા વિડીયો કોલના કારણે દૂર રહેલા પરિવારજનો સાથે પણ સરળતાથી વાત થઈ શકે છે.
સાચી વાત છે તન
વિદ્યાર્થીઓ માટે પણ મોબાઈલ ખુબ ઉપયોગી છે. સાચી વાત ને?
હા દરેક જણને.
ઓનલાઈન ક્લાસ ઈ બુક નોટસ. વિડીયો લેક્ચર. અને શૈક્ષણિક એપ દ્વારા સરળતાથી અભ્યાસ કરી શકાય છે.
બરાબર વાત છે તમારી.
હું પણ ઘણી વખત મોબાઈલથી અભ્યાસ કરું છું. મોબાઈલથી બેંકિંગ બિલ પેમેન્ટ અને ઓનલાઈન ખરીદી પણ કરી શકાય છે. સમય અને મહેનત બંને બચે છે. પરંતુ મોબાઈલના કેટલાક ગેરફાયદા પણ છે.
સાચી વાત છે ગેરફાયદા છે મોબાઈલના.
હા ઘણા લોકો
હા ઘણા લોકો આખો દિવસ મોબાઈલમાં જ વ્યસ્ત રહે છે. તેનાથી અભ્યાસ અને કામમાં ધ્યાન ઓછું રહે છે.
હા રોજિંદા કામમાં ફરક પડી જાય.
વધુ મોબાઈલ વાપરવાથી આંખો પર પણ ખરાબ અસર પડે છે અને લાંબા સમય સુધી બેઠા રહેવાથી શરીર પર પણ અસર થાય છે.
સાચી વાત છે.
નાના બાળકો માટે વધારે મોબાઈલ યોગ્ય નથી. બાળકો બહાર રમવાની બદલે મોબાઈલ માં ગેમ રમતા રહે છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ સમજદારીથી કરવો જોઈએ.
હવે તો નાના બાળકો મોબાઈલમાં જ લાગેલા રહે છે, રમત તો ભૂલી જ જેવાય ગયા છે.
હા. ખોટી માહિતી અને અફવાઓથી પણ એટલું જ બધું જરૂરી છે.
સાચી વાત છે.
મોબાઈલનો ઉપયોગ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
મોબાઈલનો ઉપયોગ કરતી વખતે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે.
હમ જેમ કે અજાણ્યા લોકો સાથે વ્યક્તિગત માહિતી શેર ન કરવી. મજબૂત પાસવર્ડ રાખવો જોઈએ. ઓટીપી અથવા બેંકની માહિતી કોઈને આપવી નહી. રસ્તા પર ચાલતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવો યોગ્ય છે.
ના યોગ્ય નથી રસ્તા પર ચાલતી વખતે ટાળવો જોઈએ વાત મોબાઈલનો ઉપયોગ કરવો.
હા કારણ કે તેનાથી અકસ્માત થઈ શકે છે. વાહન ચલાવતી વખતે પણ મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ. તે ખૂબ જોખમી છે. તમે દરરોજ કેટલો સમય મોબાઈલ વાપરો છો.
હા આમ તો કઈ નક્કી નહી.
ટાઈમ હોય એ એ પ્રમાણે વાપરીએ.
હા હું પણ અભ્યાસ અને જરૂરી કામ માટે જ વધુ. ઉપયોગ કરવાનો પ્રયત્ન કરું છું. આજકાલ લગભગ દરેક કામ મોબાઈલથી થઈ શકે છે. પરંતુ પરિવાર સાથે સમય પસાર કરવો પણ એટલો જ જરૂરી છે.
સાચી વાત છે.
મોબાઈલ ને આપડો સેવક હોવો જોઈએ, માલિક નહિ.
હા બરાબર છે‌. હા હા વાત સાચી છે મોબાઈલ જરૂર હોય તેટલો જ વાપરવો જોઈએ.
ટેકનોલોજીનો ઉપયોગ સારા કામ માટે કરવો જોઈએ. અને સમયનો યોગ્ય આયોજન પણ કરવું જોઈએ.
હમ મોબાઈલથી ઘણી બધી વસ્તુઓ શીખવા મળે છે.
હમ જરૂર કરતા વધુ મોબાઈલનો ઉપયોગ ટાળવો જોઈએ.
સાચી વાત છે.
આજના સમયમાં પર્યાવરણનું રક્ષણ ખુબ જ જરૂરી બની ગયું છે. તમારા માટે પર્યાવરણ એટલે શું?
પર્યાવરણ એટલે સ્વસ્થા રાખવી તે
હમ, આપડી આસપાસની હવા- પાણી, જમીન, વૃક્ષો પ્રાણીઓ અને કુદરતી વાતાવરણને પર્યાવરણ કહેવાય છે. આજે પર્યાવરણની સૌથી મોટો ખતરો શું છે?
દૂષિત વાતા
હા. પ્રદુષણ, વૃક્ષનું કાપ-કામ અને પ્લાસ્ટિકનો વધતો ઉપયોગ.
બરાબર.
વાહનો અને કારખાનાઓના ધુમાડાથી હવા પ્રદુષિત થાય છે. અને નદીઓમાં કચરો નાખવાથી પાણી પણ પ્રદુષિત થાય છે. પર્યાવરણને બચાવવા માટે આપણે શું કરી શકીએ?
હલો.
હેલો, તમને મારો અવાજ આવે છે?
આવે છે. આવે છે.
હા, મારું હા મારો પ્રશ્ન એ છે કે પર્યાવરણને બચાવવા માટે આપણેે શું કરી શકીએ?
પર્યાવરણને બચાવા સ્વસ્થા રાખવાની, ઝાડવા રોપવાના અને
અને વાવેલા વૃક્ષોની સંભાળ પણ રાખવી જોઈએ. ફક્ત વૃક્ષ વૃક્ષ વાવવાથી કામ પૂરું થતું નથી પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. તેના બદલે કાગડ અથવા કાગળની થેલીનો ઉપયોગ કરવો જોઈએ.
હા હા.
પાણી બચાવવું પણ ખૂબ જરૂરી છે. જરૂર વગર નળ ખુલ્લો ના રાખવો જોઈએ. વીજળીનો બગાડ પણ ના કરવો જોઈએ. રૂમમાંથી બહાર નીકળીએ ત્યારે લાઇટ અને પંખો બંધ કરી દેવા જોઈએ.
સાચી વાત છે.
સ્વચ્છતા રાખવાથી પણ પર્યાવરણ સારું રહે છે. કચરો કચરાપેટીમાં જ નાખવો જોઈએ. કચરાનું અલગ-અલગ વર્ગીકરણ પણ જરૂરી છે.
હા બરાબર છે.
ભીનો અને સૂકો કચરો અલગ રાખવાથી રિસાયકલ કરવામાં સરળ તા રહે છે.
હમ્મ. બરાબર.
શાળા અને કોલેજમાં પણ પર્યાવરણ અંગે જાગૃતિ લાવવી જોઈએ.
હા હા.
વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન જેવા કાર્યક્રમો યોજવા જોઈએ. તમે ક્યારેક વૃક્ષ વાય્યું છે?
વાવ્યું છે વૃક્ષ વૃક્ષ વાવીએ છીએ તેની સંંભાળે રાખીએ છીએ.
હા, અમે પણ ગયા વર્ષે મારા પરિવાર સાથે બે વૃક્ષ વાવ્યા હતા.
હા હા સાચી વાત છે. હ જેટલા વૃક્ષો વધશે તેટલું સારું છે.
ગ્લોબલ વોર્મિંગ વિશે તમે શું જાણો છો
હાલો હાલો હા બોલો.
હા પૃથ્વીનું તાપમાન ધીમે ધીમે વધે તેને ગ્લોબલ વોર્મિંગ કહેવાય છે તેના કારણે હવામાનમાં પણ ફેરફાર થાય છે. ક્યારેક ભારે વરસાદ ક્યારેક દુષ્કાળ અને ક્યારેક અસહ્ય ગરમી પડે છે.
હા બરાબર છે તો એની તો ખૂબ પડે વરસાદ આવે તો સારું
જાહેર પરિવહન નો ઉપયોગ કરવાથી પણ પ્રદૂષણ ઓછું થાય છે. અને શક્ય હોય ત્યાં સુધી સાયકલ ચલાવવી, અથવા ચાલીને જવું જોઈએ
હા બરાબર છે જે એટલું ચાલીને જઈએ તો એટલું સારું છે.
દરેક વ્યક્તિ નાનો પ્રયાસ કરીએ તો મોટો ફેરફાર આવી શકે પર્યાવરણની જવાબદારી સરકારની નહીં આપડી પણ છે
સાચી વાત છે દરેક સાચી કાગીને પોતાની જવાબદારી મત લેવી જોઈએ.
હમ. આપણે આજથી પર્યાવરણ બચાવવાનો સંકલ્પ કરવો જોઈએ. સ્વચ્છ અને હરિયાળુ ભારત બનાવવામાં સૌએ ભાગ લેવો જોઈએ.
સાચી વાત ભાગ લેવો જ જોઈએ. સ્વછતા અભિયાનમાં.
તમે ટ્રેનમાં મુસાફરી ક્યારે કરી હતી છેલ્લે?
ઘણી વાર કરી છે.
હમ. ગયા મહિને હું મારા પરિવાર સાથે અમદાવાદ ગઈ હતી તમે.
હા અમે તો સુરત કે બરોડા જઈએ છે. ધણી વખત
હા, બરાબર. તમારી મુસાફરી કેવી રહી?
મુસાફરી તો સારી રે. ધકા ધકી થાય જગ્યા મલે.
હા ટ્રેન સમયસર આવી જાય અને આરામદાયક હતી અમારી મારી મુસાફરી પણ ખુબ આનંદદાયક રહી હતી તમે ટિકિટ રીતે બુક કરો છો સ્ટેશન પર જઈને
બારીથી.
હા મોટા ભાગે લોકો ઓનલાઈન બુક કરતા હોય છે અને ક્યારેક સ્ટેશન પરથી પણ લઈ શકાય. ઓનલાઈન ટિકિટથી સમય પણ બચે છે.
હા હા.
હા લાંબી લાઈનમાં લાંબી લાઈનમાં ઉભા રહેવું પડતું નથી તમને બારી પાસેની સીટ ગમે છે.
ગમે ગમે બારી પાસેની સીટ જ ગમે. હા મને પણ બારીમાંથી બહારના ખેતરો, નદીઓ અને ગામડા જોવાની ખૂબ મજા આવે. મજા તો બોવ આવે નાના છોકરાઓને તો
હા, સાચી વાત. મને પણ કુદરતી દ્રશ્ય જોવાનું ખુબ ગમે છે, ટ્રેનમાં વિવિધ પ્રકારના લોકો મળે છે. ક્યારેક તેમની સાથે વાત કરીને નવી માહિતી પણ જાણવા મળે છે.
હા હા સાચી વાત છે તમારી નવું નવું જાણવા નું નવું નવું જોવાની મજા આવે ટ્રેનમાં
હા. લાંબી મુસાફરીમાં હું પુસ્તક વાંચું છું ગીતો સાંભળું છું. અથવા પરિવાર સાથે વાતો કરું છું.
હા. વાત તો તમારી સાચી છે.
હું પણ ક્યારેક ફિલ્મ જોઉં છું અથવા બહારના દ્રશ્ય માણ છું. ટ્રેનમાં સ્વચ્છતા રાખવી પણ ખૂબ જ જરૂરી છે. કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ. મુસાફરી દરમિયાન સામાનનું પણ ધ્યાન રાખવું ખુબ જરૂરી છે.
બરાબર વાત તમારી સાચી છે. તમારી રસોઈ બસોઈ બની ગઈ છે.
ના નથી બની.
હા અમારે બનાવા મૂકવાનું છે.
હાર ચાલો તો મુકીએ તમે સંભાળ રાખજો તમારી ગુડ બાય
હા ગુડ બાય